હ
અવાજ આવે હવે આવે.
રોક.
હું ઠી પાછું. હા ચ બોલ હા.
અરે અરે.
હા આવે.
હમ
હું મારા અવાજ આવે.
આવે આવે બરફેક આવે ત્યારે પેલા કોલ જો તારા કોલ પેલા મિસ થયા તે પતિ ગયા હેને.
નીરી
હા ઇસી વજહ સે એટલે ની કાય કીલીયર એવું ને.
હા.
બોલતો હું કેત તા.
શાનુ શાક બનાયુ.
બટાકા એતો કે પેલો વડાનો માવો બનાવા તે.
હા.
તે ટાઈપ નો બનાવાનો ત્યાં છું બટાકા બટાકા હજુ બફાતા હશે.
એવું બાફવા મૂકી દીધા એટલે તું જ શાક બનાવે ઘરે.
ના એ લોકો આ આવું હાક મને બનાવા ક એમ.
કેમ.
એ લોકો થી નહી હતરે નહી હારું બને એ લોકો થી.
એટલે તું ટેસ્ટી શાક બનાવે એવું.
એમ જ સમજી લેને.
અ કેવી રીતે બનાયુ મને જી આઇડિયા કો.
જે રીતે બનાવે ઈજ રીતે વેરિએમ.
બટાકા બાફીને મેસ કરી નાખે પ કે પછી કટ કરે.
બટાકા બાફી કાઢું પછી અંદર મચ્ચાબુક લશળ તેમમ તો લાખુ પછી. હળદર નાખુ પછી મસાલો આવે ને. તે નાખવું પટલે બાદ આવે કાથી સાદા વેલા મસાલા આવે તે
હા
એક ને ધાણા પાવડર ને બીજું તો એમ તો બીજું તો પેન નહી ને આમાં નીચ લખવા ને પછી મીઠું નાખવુ પછી લીલા મરચાં ની ચટણી ને લીમડી ને પેલો આ દુથન ન તો પે લીલા મરચામાં આવેલું છે. એટલે તે નઈ નાખું તે પે પેલીું પેલું તેલ ગરમ કરીને રાય ને બધું ફોડીને ચટણી પેલી વગરે જેઈ કાઢુ પછી પેલામાં નાખી દેમ પછી મિક્સ કરી ના હા
અરે બા જ કએ તો મને ખબર મને અમારી રેરેટ જ બનાવે પણ એમ પૂછુ કે બટાકા નું કરે ભૂકો કરીને લખે કે પછી સાત્રી પડે કતવી પડે એમ
એકદમ ભૂકો કીધુ, ત વડાના માવ ટાઈપ એમ તે પછી પેલામા પેલો થોડીકર ગરમ કરીને પેલો જેવો કરી રાખવાનો નાશો કરવાનો ર આ આસો કરવાના રહી તો પછી થોડુંક પાણી ને પછ તેલસા
અમાં ગ તો હુ ઘર બતાાકા બાફી કાઢે ને પછી કટ પાડે
તેવું મારા બાપુ રાઠે તેવ મારા બાપુ રાઠે
કટકી પાડીને પછી ટ સિંગદાણા ને ભૂકો અને એવ લખીને બને ગારે વારિયારીનેવ લખીનેમાં અમમે મેંવ ઘર કોઈ વાર સ્કર્મ વગેરેું એ રીતે
હમ્મ
હમ્મ
હમણાં અહીં આવ્યો હશે, તો મને હવે એ બી બોલાવે ને. એ લોકો જ બી કદાચ ભાઈ કરી, કરડે ચટણી તો વાટતી એ લોકોને
એટલે ચોટણી ઉતારે જ તને
એ લોકો એમ ઘરે કામ, એ લોકો ઘેરે કામ કરી કરીને થાકી જાય, તો તમારે જે કરી આપવા પડે એમ
તે છોટે નહી કરે
હ, તો છોટે ભી કામણા તો ટ્રેક્ટર પર કામમે જાય કે ની
એટલે તારે એ ભણે કે હુ કરે કેમ ભણી રીયો
હમ, હારા, મેજ ભણી ની રેલો, એ કાં થી ભણી રહેવાનો
એમની મીન્સ કે, દસ પાસ, બાર પાસ, દસ ફેલ
હમ્મ
પછી આઈટીઆઈ
હમ, આઈટીઆઈ માં ઇલેક્ટ્રોનિક નું કરેલુ
વેલે પછી
પછી કઈ નહીં, વળી અઢાર વર્ષ થવાનું બેઠા, અઢાર વર્ષ હજુ થયા પણ એમ. અઢાર એમ બેહી ની ગયુ એમ
હા, સત્તર પુરા, અઠ્ઠારમુ લાગ્યુ
આવે પછી જે ચૂણીણી આવે ને, તેમાં એનું પેલું આવે ને, એટલે અઠ્ઠાર પાકાને હવે આ છે ચૂંટણી કાર્ડ બનાવાનુ
સત્તરપુરા, અઠ્ઠારમુ રનીગ, એટલે અઠ્ઠારમુ લાગ્યુ.
હમ્મ
હા, પછી શું કરવાનું પ્લેનિંગ
કમાણી વરી
કમાણીની ને નોકરી
હા, વળી
તો ભણાવની અગાડી.
એને પણ ભણવું રહેતે ને, તો દસમાં હું પાસ કરી લખેલું તું
તું એવું કર્યું જ કે વર્ષ બગાડ્યા જ કે? હે તું એ બાર પાસ પછી આઈટીઆઈ કર્યું કે?
હ તે તો પાસ થઈ ગયો તે છતાં પણ આઈટીઆઈ મારું અધું પત્યું તો આવી જેવું ગયલું છે. સ્ટાટીગ થઈ ગયું તો પછી મેઈ જ પતાવી દીધું એમ.
હઓ પછી કોલેજ કર્યું કે ત્યાં મીન્સ બાર પાસની
પણ એને ભણવામાં ઇન્ટરેસ્ટ જ નહીં મળે એને એક્ઝામ જ નહીં આપેલી.
કેટલામાં હતી જે?
ઓલ.
બધામાં જ હોલમાં.
હમ્મ હાઈ એસ્ટ માર્ક કેમાં ખબર ગણિત માં.
કેટલા?
પંદર.
સાહી બાકી બીજા બધામાં?
ગુજરાતી માં પાંચ માર્ક વિચાર કર.
હા ગુજરાતી મેન સબ્જેક કેવાય આપડો તો લેંગ્વેજ બસ.
વિજ્ઞાન માં તો? ગુજરાતી ના લેંગ્વેજ ભાષા કેવાય આપણે એમાં તો હાઈ એસ જ આવું જોઈએ
એ લોકોને ઇન્ટરેસ્ટ નહી મળે એટલે એવું એમ
હમ્મ.
અહીંયા તો કા અહીયાયા તો કાં ભણવાનું મળે તે વિચાર કરે ને આ લોકો તો ઇન્ટરેસ્ટ જ નહી મળે એ લોકોને
વિજ્ઞાન માં કેટલા?
એ બધું મને નઈ ખબર મને જે મને જે મેન સબ્જેક્ટ ને પેલો સબ્જેક્ટ તેના ખબર
ગણિતને ગુજરાતી બસ
હા.
હમ્મ એટલે બહું ભારે માણસની હતી હે
હા.
હમ્મ પછી આઈ ટી આઈ કરાયું નવ માં ના બેઝ પર
જો એલોય અને શું કેવાય એલો એ પાસ થઈ ગયેલો રહેતો ને તો હમણાં એસવાયમાં રહે છે
એ એટલો મોટો
હા તો મારે કરતાં એક અમારે બે વચ્ચે એક જ વરસ ના ગેપ છે.
એટલે જ ત્યાં પુછી એટલે મુ
હા પાંચ
હા.
ને આઠમું સ્ટાર્ટ થેલું ને પછી આવે એમ. એટલે એનું હા.
ને બે હજાર આઠ માં તારો ભાઈ
હા.
હા છ ને સાત બેજ વર્ષનો ગેપ
હા તે એજ તો કેમ
હા તો અમારી હાથ અમારે કરતે એક વરષ ના ના હોય એટલે અમારે હાથમાં છે એમ કેવાય.
હા ત મેં શું બોલ્યો હમણા એસઆઈ મે રે
જ ને અત્યારે એસ વાયમાં ત્યારે હમ્મ. હમ્મ એવું હવે તો દસ પાસ નહી કેહેવાય
ઓકે ડેવલાને ફોન આવ્યો કે નઈ
ફોન ને દેવલા તે વાત ફીરી પેલા
એને મને ક્યો ફોન પણ મેં અત્યારે દીરીક કામમાં હતો ને પછી વધારે જ કામમાં થઇ ગયો.
તે ડેલાય મને એમ કીધું. દિયાશે ને વધારામાં કે ટોકલા ઉ ચકશે એમને.
અરે ડાણ માંડેલા કેે નહી તો ટગારા ફેડ્યું એમ એને મેં કીધું કે. દાણ નતોશે એમ ટગારા મામાંતો શ શાણ મેં નની લખ ચાણ અમારે છોટે લાખે.
એવું કેમ દૂની લખે.
કામ વેચ છે પેલા મસ્
એવું કામો વિચ્યા પે તમને.
હાસ તો. ગવડા માકામાનું આ ગવડા માકામાનું નાકામ લની
હું હું કામ આપે ત ને ગાવડામાં.
એ ખાલી સાણ જ રાખે ને દૂધ ભરે બાકીનું બધું મારે જ રજા ના દિવસે ચારો. વા જવાના પણ જો ફ્રી ની રમ તો પછી એ લોકો કાપી લેવા.
એ પેલે મારી વાર ચાર કાપવા જવાનું. એરે છે ને.
નહી એ ન નહી નહી એ નહી ચા મારે મેં ચાર કપ્પા જામટ તો એમ તો એ લોકોતા ફાં કાપીને લઈ આવું. પણ મેં જવા નહી માંગુ કેમકે મે બધું. કરવા જામ તો મને લેક્ચરમાં બઉુ ઊંઘ આવે.
હા એટલે તું ખાલી દૂધ કાઢે.
હમ.
ને બીજું?
એ હમણાં નહીં કાઢું કેમ કે હવારેથી એક જ ટાઈમ કાઢે.
હા ને તે તો તારા બાપુ કાઢી લે હેને.
હા.
હા તો તું ખાલી તોકલા જ- -
હા.
હમ.
ટપલા આપું ને ચારો જે લોકો કાપી આવે ને તે હવરહાજ મે પવર હાજ ટપલા મેજ આપું.
પાણી તો- -
પાણી તે રાતે મે પા- -
સવારે તો બાપુ પણ પાઈ.
ઓકે સવારે તોમે કોલેજ મા રો.
એટલે ને હ ને સવારે બાપુ ને છોટે ભાઈ.
પછી સવારે ઉઠીને બકરા ને બી ખાવડાવાને દૂધ પીવડ નાના બચ્ચા હશે તે લોકો- -
હા હ હા એટલે કેટલી બકરી તુએ કિઘેલી?
બે જ લવામ છ નામ બાકી બા- - મીઠઠી બકરી એટલે બે મોટી છે બે મોટી બાકીના- -
નલા કેટલા એમ પૂછું એમ?
નાનલા હજુ હમણાં ના નડલા ને તે ત્રણ હીજા. બાકી તો એક- - મિનિટ એક મિનિટના હારના બે બે ચાર પાંચ.
પાંચ ને પેલા ત્રણ આઠ દસ.
પાંચ છ છ છ છ છ એ લાંબા કાાન વાળું તો ગણવાનું જ રહી ગયું.
છ ને ત્રણ છ ને બે- - હા એટલે અગિયાર બકરી છે ને મિનિમમ.
પૂરા કરી જાય તમે- - હ તે કીધી તો અગિયાર છે ટોટલ.
હા અને ગાય?
આઠ બધા એ સરખા બધા એ સરખા.
ગાય આઠે આઠ
ભેસ
તેવ તેવ કેય કે મેં કાલે બેંકમાં નની જાવલું એટલે આજે પૈહા નાખી દેમ એવું કે ને આજુ એના વગર લોકોના પૈહા એયવા મળે મેં કીધું કેટલા વાગે લાખવાની એવુ ત એણે મને કઈ કીધું જ ની મેજનો રિપ્ય ની આપેલો એલોકોની લેવાન રે ત પહી તેવુ કરવાનું વરી
હું ઠીયું પાછુ હવે બીજું? હમ કોણ પૈસા નથી લેવાનું?
એ ચાલ્યા કરે ચાલ ની તું બોલની?
ભેંસ કેટલી એમ પુછું?
અમેટા ભેસ ની મળે
આઠ ગાય અગિયાર બકરી
ચાર ગાય ચાર વાસ
હા તેજ ને એમ એટલે દૂધ કેટ દૂધ
અમણા અમણાં નીચે અમણાં તો ઓછું રે અમણાં અમણા તો ઓછું રે બો જ ઓ
એક કેટલા ત્રણ ચાર?
ચાર જણી ને જાય પણ બહુ ઓછું જાય તણ ચાર એટલે ત્રણ ની લીતર જાય બોજ બોજ ચાર નીકળે ચાર નીકળે એક જણની બધા નુ મળીને
બઢાને મળી ને ચાર જ લીટર?
હ.
હોસ્ટેલ ગાય કે પછી દેશી ગાય છે?
એના જ છે પણ એ લોકો હું આ વીયાયલા ને બો ઘણી વાર બો બે ખાણ વરસ બે અઢી વરસ ઉપર થઈ જાવાના એટલે બોલે તો પ્રગને પ્રેગનેટ ની રેતા હોય એ
એટલે તે ને દિવસમાં ની આવે
હા બસ એજ દિવસમાં હમ.
દેસી કે હોસ્ટેલ છે?
બધી હોસટેલ
કેમ કે મારી ઘેરે હતી એટલે મને ખબર
પાછુ બોલ
મારી ઘેરે બે
અરે વીઆઈ પછી સ્ટાર્ટિંગમાં તો આપે નવ દસ નવ દસ પણ હમણાં હું બો ઘણા વરહ વરસ થઇ ગયા ને એટલે હમણાં ઓછું આપે એમ
તે તો મને ખબર એટલે કેમ ગાયના વિશે મને જાણ મારી ઘેરે પેલે એકદમ પેલે ડેસી ગાય હતી એક ડીસી કેમ છે, ને ટાઈમે ટાઈમે પેલું હોય એમ દિવસમાં આવી જાય એમ
હા તો તેજ દિવસ સાથે હોય ને અત્યારે વેચે ને તો પૈસા આવે બાકી તો હમણાં કોઈ બે હાજાર રૂપિયા આપે ને ઉપર થી તો લે જાય બાકી ત કોઈ ગાયી બી ની લે જાય
તે જ તમે કીધું અરે મારે વાત હાભળ હવે ડેસી ગાય હોય ને તે ટાઈમે ટાઈમે દી દિવસ આવી જાય હને એટલે એનું દૂધ માં તકલીફ ની પડે આ હોસ્ટેલ ગાય છે, ને અમુક સમય થાય ને પછી આવા બોલું છે આવે વહેલી દિવસ માં જ નહી આવે.
એને બધું પૂરતુ પોષણ ન મળ પેલા હું છૂટા રે ને એટલે એ લોકો હરીફરીને તગડા રે
તા ભલે ગ